હલો.
હા, આવાજ આવે છે મારી?
હા.
હમ્મ, આ શું કેતા હતા ડાર્ક કને.
હા, ડાર્ક ડાર્ક ડાર્ક. ની વાત ચાલી તી આપડે.
હા.
જ્યાં પણ એની જોવાની અને ગમી પણ હતી મને તો.
મને પણ મને પણ બઉ એ એજ એછે ને એ મેસ રાતે દસ વાગે ચાલુ કરી હતી. અને બીજા દિવસે એ પાંચ છ વાગે મેં કમ્પ્લીટ કરી નાખી હતી.
હા મારી બધી સિરીઝ છે ને મોટાભાગે એવી જ ગઈ છે મારી રાત્રે સાડા ચાર પાંચ હા સાડા ચાર વાગે તમે રાતેે પાંચ વાગ્યા મન મેસેજ કરો ને હું તરત એટ અ ટાઈમ સીન કરું
હા અચ્છા હા
કાતો ના પણ કરું હમ હમ
તે પણ ત્યારે સીરીઝ જોએ હોઈને ત્યારે તો આમ થાય બસ ખતમ થઈ જાય ફટ
હા અને એ ટાઈમે મને એ પણ યાદ છે મતલબ છે ને એ ટાઈમે હું જોતો હતો ને તો એ ટાઈમે છે ને હું ડી માર્ટ ગ્યો હતો ઘરનો સામાન લેવા માટે તો હું સ્પેશિયલને કોલ્ડ્રિંકનો આખું બકેટ લઈને આયો તો હું ઘરે હ અ એ અને ખાવા માટે નાસ્તોને અને હું હે હે હે હા માહોલ બનવું જોઈએ હ અને એ ટાઈમે મતલબ શું હતું કે અમાર જાણે નવું ટીવી લાદી એ અમને
બરોબર
મારે માસીના ઘેર નવું ટીવી લાયા તા
અચ્છા
ફિફ્ટી ફાઇવ ઇંચ નું મોટું ટીવી
બરોબર, તો તમે ડાર્ક એના ઉપર જોતા હતા?
એમાં મેં જોયેલી છે, ડાર્ક
બાપરે, ઘરે કોઈ નઈ હ
ઘરનાના એ ટાઈમે હું ઘરે એકલો હતો હતો, તો હું જયારે છે ને બધાને સ્નેપ મોકલુંને હ તોજ જો હા તો જ જોઈ તો પાછુ એ ટાઈમે બધાને સ્નેપ મોકલું ને તો બધા મને એવું પૂછપૂછ કરે, કે તું કરસ સુ ભાઈ? તો વાંચી છું, કે શું કરું છું તું અને એક મારો ફ્રેન્ડ પણ હતો મતલબ અમે સાથે પણ જોઈલી, એક બે એપિસોડ, અમે સાથે જોઈલા હા, એ એ નોર્મલ એપિસોડ હતો એવું કે નથી, અને એ ટાઈમે મતલબ મને યાદ મે બી મેં ડાર્ક નથી જોઈ એ ટાઈમએ, મતલબ જોડે હતો ને મેં ત્યારે મેં ડાર્ક નથી જોય, મેં ત્યારે કોઈ બીજી કોઈ સિરીઝ જોઈ
બરોબર બરાબર
મને બહુ શોક છે એ બધું સીરીઝ નું સ્પેશિયલી. હા, મજા આવે જોવાની આમ ટાઈમ પાસ થઈ જાય.
કેટલા લોકો ને પૂછ્યું ત ને એ હા ડાર્ક ચાલુ કરી પણ મ
હા હા ખબર ના પડી, એટલે મેં છોડી દીધી, બસ અડધે થી છોડી દીધી, આ શું હા
તો પેલું બોલે ને કે એન્ડ ઈઝ ઢ સ્ટાર્ટ્સ
હા, સ્ટાર્ટ સ્ટાર્ટ ઈઝ એન્ડ એન્ડ જસ્ટ સ્ટાર્ટ એવું બોલે છે ખબર જ ના પડે શું કે છે અને પછી પેલું મેટર અને એન્ટી મેટર બધું આવે ખબર અંદર, પેલું એક એનું બ્લેક કલર નો ટોન લઈને નિકળી જાય છે. ખબરજ ની પડતી એમાં, કેમ નું વર્ક કરે.
મમ્મી, કોણ કેડો પપ્પા, કઈ માસી, કઈ ભાઈ, કઈ ખબરજ નથી પડતી.
હા, અને પછી પેલું એ હોય ને મતલબ, ગુફામાંથી નીકળે ખબર?
હા ગુફાઓ કેટલું કન્ફ્યુઝિંગ છે, હર વખતે કોઈ નવું નવું
એના કોઈ એપિસોડમાં છે, ને આખી ગુફા બતાવે છે, અંદરથીતલબ એને છે, ને ડીક કરે છે એને બધું ખોદીને આખી ગુફા બતાવે છે, એ લોકો ખૂણા ખૂણા માંથી તો કેટલી મોટી ગુફા હોય એની અંદર મતલબ પેલું કીડીઓ ન દર હોય ને હા અને અંદર થી નીકળે ને એટલે પછી અલગ જ કઇને નીકળ્યા પેલો યલો કલરનો સૂટ
સૂટ પહેલા ને એક ટાઈમે નાનો નીકળે, એક ટાઈમે મોટો નીકળે, એક ટાઈમે કઈક બીજી ટાઈમ લાઇન નીકળે ખબર જ નથી પડતી.
એપિસોડ એન્ડિંગમાં એનો ભય મિસિંગ બતાવયો હોય.
હા હા હા. એક ટાઈમ એ ભાઈ હોય હેલો! હેલો!
ઓ
હા થોડું થાય છે, અવાજનું
હા હવે હવે અવાજ આયો.
હા.
હલો!
હે હા હા કઈ વાંધવો નહી આ ચાલતું રહેશે
હા હા. તો મતલબ એ એમાં છે ને બતાવે છે ને તો હ એક જ સેકન્ડ ને હમ હલો
હા બોલો નેા આ આવયો આવાજ
હા તો મતલબ એમાં બધા છે, ખબર પછી એ એકલી જે એક વુમન કેરેક્ટરમાં હોય છે, ખબર એના પપ્પા એ પેલા પોલીસમાં હોય છે. હલો
હા બોલો હવે આવવાજ આવ્યો તમારોું
હા મતલબ એક વુમન કેરેક્ટર હોય છે, ને જે એની ગર્લફ્રેન્ડ બતાવે છે.
હા એ એવું અને પછી મતલબ પેલું શું કેવાય એના પપ્પા છે, ને પોલીસમાં મેં ખબર
હા
હા તો એનું પણ કેટલુ ક્રેઝી કરે
ક હા બહ પણ જર્મન જર્મન સિરય જર્મન હા બહ સારી બનાય છે, એવી પણ હા સ્વીડિશ મે જોઈ નથી
પેલી એ જોય છે, નામ સાંભળ્યું હશે તમે બાઈકિંગ
બાઈકિંગમાં મેમે નામ સાંભળ્યું છે, પણ મેં જોઈ નથી
હા બહુ મસ્ત સી દિ તો પણ એમાં પેલું એ મતલબ શું કેવાય હલો આવે છે, અવાજ હા હા સારી તો છે, બહ મજા આવે જોવાની પણ એમાં તકલીફ એ છે, તો મતલબ એમાં છે, ને પેલું અ કાપા કાપી વાળા સી સીન બધા વધારે બતાવે મતલબ એ જુના જમાના ની છે, ને ફોન ખરાબો બહુ છે, એમાં વાયોલન્સ બહુ છે, એમાં
ગેમ ઓફ જેવી રીતને હા મેં જોયેલી છે, ને
અરે મારી ફેવરેટ હજ સુધી મે આી સિરીઝ છે, ને બે વાર જોય છે.
બે વાર મેં બે વાર નથી જોય મેં એક જ વાર જોઈ છે.
મે આખી સીઝન બે વાર જોય છે.
સારું કેવાય યાર એટલું ડેડિકેશન આટલી મોટી આટલી મોટી સિરિયલ બે વાર જોવાની વાવ
મેં એક નક્કી કરેલું કે મતલબ મા છોકરો છે. એવું નક્કી કરે લ એવું હા પેઢી દર પેઢી બધાને અમે હા જુઓ તમે આમાં ટાઈમે આવું હતું તું આવતું તું અમારા ટાઈમે અમારું ચાઇલ્ડહુડ આવું ગયા આવું અમે કાઢ્યું છે, હા એ પણ યાદ ત્યારે આવું બધું જોતા હતા પપ્પા હા મજા આવે હા મજા આવે પણ બધું ના બતાવાઈ
હા બધું ના બતાય ફાસ્ટ ફોવર્ડ કરીને તમે શું કરજો સીન્સ કટ કરી નાખજો પ અછી એ સીડી ને પેડને આપ જો કે આ એ રેટે ન તું જોઈ શકે.
હા હ બહુ મજા આવી તી જોવાની મતલબ.
હા ગેમ ઓફ થ્રોન્સ પણ સારું છે બહુ સારું છે.
તો બહુ મજા આ આયવી હતી મને એ જોવાની.
હમ હજ કઈ છે બીજી કઇ કઇ હું આમ જ વિચારું છું.
હા બીજી પેલી એક એ એના જ રિલેટેડ એક. ખબર હાઉસ ઓફ ડ્રેગન.
હા તે જોઈ હમણાં એનું સિઝન થ્રી આ વર્ષે.
એનું એક છે ને બીજો પાર્ટ આવે છે એનો. આ મતલબ જાન્યુઆરી મંથમાં રીલીઝ
સીઝન થ્રી આવવાનું. છે હમણાં.
મ પણ આવવાનું છે અને એના પેલા ની પણ છે ને મતલબ જે ગેમ ઓફ થ અરે હાઉસ ઓફ ડ્રેગન હતું ને.
હા
તો એમાં જે કેરેક્ટર બતાવે છે ને મતલબ એમ જ. જે લોકોની હિસ્ટરી છે ને એમના પણ દાદા. પર દાદાઓની હિસ્ટ્રી બતાવાના છે.
હા એ મને નામ એથી નામ થી યાદ આવતું એ મેં જોયું હતું.
ટારગેરિયન કે એવું કઈ નામ છે આનું. ખબર નહીં કઈ એવું કઈક નામ છે એમના જે વંશ હોયને એમના નામ પર નામ પર થી નામ એનું. હલો. હલો. હલો અવાજ આવે છે?
હા આવે
હા હવે આવે્યો. હવે આયો અવાજ જ.
હા.
હા.
એ એનું નામ અહ એનું નામ મેં હમણાં થોડા દિવસ પહેલા જ વાંચ્યું હ
એ જીયો હોટસ્ટાર પણ છે પણ આ આમ માંથી જો હોય ના
મેં પણ નથી જોઈએ.
એક આ બાઈકિંગ જો છો તમે બાઈકિંગમાં પણ જોવાની મજા આવશે.
બાઇકિંગને?
હા પણ એ રાતે ના દોતા થોડું ના મતલબ એમાં કે એ ગોસ્ એવા ના
અચ્છા અરે હમણાં મને આમ લાગે છે એ હાઉસ ઓફ ડ્ર્રેગન સીઝન થ્રી છે ને એમાં પેલા વાઈટ વોકર છે ને એમનું બતાવશે. મને આમ થાય છે. કે વાઈટ વોકર ની ત્રિસુત
વાઇટ વોકરની બતાવતા પણ એમાં જે પેલા એ હોય છે ને શું કેવાય હાઉસ ઓફ ટારકેરિયન જે હોય છે ખબર છ હાઉસ ઓફ ડ્રેગન
હા.
જે પેલા શું કેવાય વ્હાઈટ હેર વાળી જે હીરોઈન હતી એનું નામ શું હતું અ
રનેરા.
રેનેરા હા રેને રેનેરીશ. ટારગેરિયન.
હા.
એમના પૂર્વજોની હિસ્ટ્રી એમા બતાવે છે.
પણ એમના એ પછી એ નથી બોલતી કે એ સોંગ ઓફ આઈસ એન્ડ ફાયર એક કિતાબ હોય છે એના
હા, હા એ-એ એના છે ને પહી જે લોકો લખેલી હોય છે ને ઓરિજનલ જ્યાંથી આઈ ને જી એ જે બુક એ ત્યાંની હિસ્ટ્રી બતાવે છે એ લોકો. હા અને એમાં વ્હાઈટ વપર નું પણ બતાવે છે અને એ લોકો એ મતલબ છે ને જયારે ડ્રેગન પાડવાની સ્ટાર્ટિંગ થયેલી ને
હા.
તારનું બધું બતાવશે એમાં એવું હોય છે.
બરોબર. તો આ સીઝનમાં પેલું બધું બ બતાવશે કે હજી સીઝન ખેંચવાના છે એ બધા?
હવે એ તો સીઝન આવે પછી ખબર પડે એતો.
હમ્મ.
ગેમ ટાઈમે પણ એવું જ કેતા તા બધા, પણ એમાં તો કેટલું-કેટલું મજા આયેલી, પેલી ત્રણ સીઝન નું મતલબ જોવાની ના મજા લાગે કે આ શું છે? આ શું છે? પછી ચોથા સિઝન થી ચાલુ કર્યું ને જોવાનું, પછી મજા આવી ને. સેકન્ડ ટાઈમ જોઈતી ને તો મતલબ પેલી ત્રણ સિઝન છે મે ટુ એક્સ સ્પીડમાં જોઈ.
આના પછી ચોથી સીઝનથી સ્ટાર્ટ કર્યું ને કમ્પલેટ જોવાનો.
બરોબર. ચાલો પાછું ફોન કરો હ
હા સારું. તમે કરો છો કે હું કરું? એ હા.